હલો હલો. મારો અવાજ તમને આવી રહ્યો છે? હલો. હાલો.
મારો અવાજ રહયો છે તમને‌?
હા આવી રહ્યો છે. મારો વાત તને આવી રહ્યો છે? હા મારો વાતને આવી રહ્યો છે? હ તમારો પણ અવાજ તમારા પણ ક્લિયર આવી રહલું છે. તો હું આજે તમને જે લોકો એમથા જ લોનો લે છે તેના વિશે વાત કરવા માંગુ છું. તો અત્યારે તમે જોવ છો કે લોન ફેસિલિટી જે સરકારે આપણા માટે કાઢી છે. તો તેના ઘણા લોકો ગેરફાયદા ઉઠાઈ રહ્યા છે. તો તેના વિશેે હું આજે તમને જણાવવા માંગુ છું. તમે જોવો છો કે ઘણા બધા એવા લોકો હોય છે. જેમને ફોનની જરૂર હોતી નથી. તેમના પાસે સારો ફોન હોય છે અને તેમનો ફોન ચાલુ કન્ડિશનમાં હોય છે. છતાંય તેઓ હા દેશની ખુબ જ ગંદી રિયાલિટી થઈ ગઈ છે. અત્યારે હું માનવા જાઉં છું. અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એવા લોકો છે જે ખાલી ફ્લેક્સ કરવા એની પરિસ્થિતિ પણ નથી હોતી ફોન લેવાની તો એ તેઓ ફોન લઈ લે છે. તેઓને એવું લાગે છે કે તેઓ આ ફોન યુઝ કરશે તો તેઓને ખુબ સારું એવું નેચરલ મળતે પરંતુ એવું નથી. અત્યારે તમે જુઓ તો ઘણા બધા ગરીબો જે જેવો રોજ કમાઈને રોજ ખાય છે. તેઓ પણ આઈફોન લેવા માટે મથે છે અને તેઓ જીરો ડાઉન પેમેન્ટ પર આઈફોન લઈ લઈ છે તો તે ખુબ જ દુઃખદકારક ઘટના કહેવાય. તમારે શું માનવું છે આ બાબતેને?
સાચી વાત છે તમારી આ. કે જેમ કે જેમ બને તેમ આપણે લોનનો ઉપયોગ ના કરવો જોઈએ. જેમ જેમ આપણા પર આ વસ્તુ ના ના લેવું હોય તો ના લેવું જોઈએ. લોન લોનને કારણે ઘણું નુકસાન થાય છે. જેમ કે માતા પિતાઓનો અ લોનની ચુકવણી કરવી પડે એ બાબત પણ છોકરાઓ પણ લેતા નથી. અને આ બાબત પર ઘણું ધ્યાન આપવું જોઈએ. જેથી કરીને આપણે ભારે નુકસાનમાં ના પહોંચીએ. આપણે જે આપણો વ્યથા છે એ રીતના આપણે જે આપણાથી પહોંચી વળતું રહે એ હિસાબે આપે ચાલવું જોઈએ. જે આપણા પર પૈસા હોય એ જ આપણા વેફાડવા જોઈએ ને લોનમાં ના પડવું જોઈએ. જેથી ને આ બાબત પર આપણે જે થોડું ઘણું ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આપણું ભવિષ્ય આપ રીતના ઉજ્જવળ રહી અને આ લોનમાં ના પડે તેટલું સારું. તમારો શું કવ આ બાગતમાં?
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કિધું તેમ આપણે જ્યાં સુધી પહોંચી વળીએ ત્યાં સુધી આપણે પૈસા વેળ જોઈએ તેનાથી વધુ આપણે ખર્ચવા ના જોઈએ. અત્યારે તમે જોવા જાવ તો ગમે લોકો જે છે. બિઝનેસમેનો મોટા મોટા છે તેઓ પણ આઈફોન નથી વાપરતો અને એન્ડ્રોઈડ વાપરે છે અત્યારે તમે જોયું જ થશે જયારે શિખર ધવન પોતાના ઇન્ટરવ્યુમાં આવ્યા હતા. ત્યારે તેમના પાસે પણ એન્ડ્રોઈડ ફોન હતો અને રોહિત શર્મા પણ હજી આટલા મોટા ક્રિકેટર બની ગયા છે. તોએ તેઓ એન્ડ્રોઈડ ફોન વાપરે છે તો તેઓને ખબર છે કે આપણને સેની જરૂર છે, અત્યારના જે લોકો છે તેઓ ખાલી પોતાને અને વીચ આદમી બતાવવા માટે આઈફોન લઈ લે છે અને તેઓ આઈ ફોન નો ફિલસ કરતા રહે છે, પરંતુ આ એકદમ જ ખોટી વાત કહેવાય. તેઓ સમજવી જોઈએ કે આઈફોન શા માટે જરૂરી છે અને શું જરૂરી છે અને અરે તમે જોવા જાવ તો એસી ટકા આ ફોનની જે માર્કેટિંગ છે તે ઇન્ડિયન લોકોના લીધે ચાલી રહી છે જેઓમાં ખૂબ ખરાબ ટ્રેડ અત્યારે ચાલી રહ્યો છે, તમારું શું માનવું છે આ બાબતે?
હા, બાબત તમારી સાચી છે અને આમ તમે આ વાતમાં એકદમ સાચી વાત કરી રહ્યા છે. જેમ કે તમે જાણો છો મેં પણ આ મારા ગામની વ્યક્તિની વાત કરો છો જેમ કે જે ફોન એ લોકો પર હતા. તે છતાં એ લોકો આઈફોન લેવાન જેમ કે ઈચ્છા તો બધા હોય છે કે આઈ ફોન લેઉ છું. આ લેઉ છું. એ લેમ તો પણ આ બાબતમાં આપણે પરિસ્થિતિ હિસાબે આપણે ચાલવું જોઈએ જેમ કે આપણા પર પૈસા હોય તો આપણે આ વસ્તુ કરવું જોઈએ ના પૈસા હોય તો છતાં આપણે આઈ ફોન લે છે, જેમ કે બાઈકો લે છે બીજું અન્ય વસ્તુઓ લે છે. પણ આપણે જે પરિસ્થિતિ પૈસામાં આપણું મનોબળ રહીને આપણે જે કામ કરવાની શક્તિ છે. એને અને પૈસા આપડે કમાય છે તો આપણે આ વસ્તુ લેવું જ ગામના છોકરાઓ છે એ આઈ ફોન લે છે અને એ આગળ બતાવવા માંગે છે કે હું પણ આઈ ફોન વાપરું છું, પણ આ વસ્તુ ના થાય. આપણાથી જેતનું આપણેથી પહોંચી વડે તો એ વસ્તુ જ આપડું કરવું જોઈએ, જેમ કે તમારે આ બાબતમાં શું કેવું?
તમારી વાત સાચી છે, ઘણા લોકો એક-બીજાને દેખાવામાં આવીને તેઓ આઈ ફોન લઈ લે છે અથવા મોઘી-મોઘી વસ્તુઓ જે છે. એ લોનો પર લઈ લે છે અને ઘણા લોકો તેમજ પોતાનું જીવન ટૂંકાવી દે છે. તો અત્યારે ઘણા લોકો જે છે હપતો નથી ભરાતો અને જેના કારણે જે લોન વાળા છે તેઓ વારે-વારે ઘરે આવ-આવ કરે છે અને તેઓને આ બાબતે શર્મિંદગી ફીલ થાય છે અને તેઓને સારું નથી લાગતું. જેથી કરીને તેઓ અત્યારે પોતાનું જીવન ટૂંકાવી દે છે અને તેઓ સુસાઈડ કરી લે છે તો તે ખુબ જ દુઃખ કારક ઘટના કેવાય છે, આપણા માટે પરંતુ અત્યારના લોકો એવું સમજી નથી રહ્યા કે જો તમારાથી એટલુ તો ખરીદવુ જ‌ ના જોઈએ કે જેના તમારાથી સરળ રીતે હપ્તા ન ભરી શકાય. આપણે એવી જ વસ્તુ ખરીદવી જોઈએ, જેથી કરીને આપણે સરળ રીતે હપ્તા ભરી શકીએ અને આપણે સારી રીતે કરી શકીએ. અત્યારે તમે જોવા જાવ તો ક્રેડિટ કાર્ડના નામ પર પણ ઘણા બધા સ્કેમો થઈ રહ્યા છે કે તમને પેલા તમને કંડિશન લખાવીને વાંચવા વગર તેના પર સિગ્નેચર કરાવી લેવામાં આવે છે અને તેના પર એટલું વ્યાજ લેવામાં આવે છે કે તમે તે આખું આ જીવન ભરો. તો એ તમે ન ભરી શકો એ બાબતે તમારું શું માનવું છે?
સાચી વાત એકદમ બરાબર છે આ વસ્તુમાં વધારે પડતું ધ્યાન આપવું જોઈએ. જેમ કે આપણે વધારે ધ્યાન આપશું તો આપણે આ લોનમાં બાબતમાં ના પડશું તો આપણું જીવન વધારે પડતું સારું રહેશે અને હા, હપ્તા બાબતમાં આપણે પડશું નહી અને જે જેથી કરીને આપણું જીવન સારું થશે ઉજ્જવળ
આપણે એ વિચાર મારે આ વસ્તુ લેેવી
માણસ પણ એ વાત ખોટ છે પર આપને પૈસા હોય તેટલું જ વસ્તુ કરવું જોઈએ જેમ કે આપણા ગામના લોકોએ અને આપણે સોસાયટી ના લોકો એવું વિચારે છે કે આપડા પણ આઈફોન છે તો બીજા પેલા પર આઈફોન છે. અરે મારે પણ એવું જ છે એવું વિચારીને લોકો ચાલતા રહે છે તે આપણે કરવો જોઈએ અને દેખા દેખી નહી કરવી જોઈએ જેથી કરીને આપણા જીવનમાં તો વધાર પડતુ સારું રહી અને આમ ઘણા લોકો એવું વિચારે છે કે મારફત ફોન છે એટલે પેલા પર હોવો જોઈએ એવું ના વિચારવું જોઈએ જેથી કરીને આપણે આપણે મૃત મુત્યુના અંત સુધી ના આવી શકે તમારે શું કે બાબતમાં?
તો એકદમ સાચી છે અત્યારે તમે જોવા જાવ તો ઘણા લોકો એવા પણ હોય છે. તેઓને એવું લાગે છે કે તેઓ લોન લેશે તો તેથી કરીને તેઓ કંપનીમાં પોતાના રોજ ભરી શકશે અને તેઓ કંપનીમાં અને બીજા બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કામ કરી શકશે તેઓને એવું જ લાગે છે કે જો હું લોન ના લઈશ તો મને કંપનીમાં જવાની ઈચ્છા ન થશે અને હું જઈ ના શકીશ તેના કારણે અડધા લોકો જે કોણ સ્ટોક માટે લોન લઈ લે છે તે તેઓએ સમજવું જોઈએ કે લોન લઈને તેઓ ફસાઈ રહ્યા છે. તો તેવા આવું ના કરવુ જોઈએ આપણને એકદમ જરૂરિયાત હોય અને આપણે લોન લઈએ. આપણે સમજીએ પરંતુ આ રીતે જે કારણસરો કે બધી લોન લેવામાં આવે છે. કારણ વગર તે ખુબ જ નુકસાનકારક કહેવામાં આવે છે કારણ કે તમે જોવા જાવ તો ઘણા બધા છે. ફાઈનાન્સ વાળા જે લોકો છે તેઓ આમાંથી પૈસા કમાઈ રહ્યા છે તે આપણે જોઈએ અને તેઓ સારું કામ કરી રહ્યા છે જે કેટલી બધી લોન આપે છે પરંતુ જે અત્યારના યુવકો છે. જે આમને આમ લોન લઈ રહી છે તમે જોયું હશે કે ઘણા લોકો ફરવા જાય છે તેના માટે લોન લઈએે છે કે હું ટ્રાવેલ માટે લોન લઉ છું હું પચાસ તેઓ પચાસ હજાર સાહીઠ હજારની લોન લઈ લે છે અને તેમના વ્યાજ દર સાથે તેઓએ સિતેર એસી હજાર રૂપિયા મતલબમાં વીસ હજાર ઉપરના વધારે ભરવા પડે છે. તો તેઓએ સમજવું જોઈએ કે જો પૈસા હોય તો જ તેઓએ મોજ શોખ કરવું જોઈએ અથવા ન હોય તો મોજ શોખ ન કરવું જોઈએ આપણે દુઃખ માટે લોન લઈએ તો બરાબર છે પરંતુ આપણે જો મોજ શોખ માટે લોન લઈએ તો તે ખુબ જ ખરાબ વસ્તુ કહેવાય છે તો હું એવું જ માનું છુ કે મોજ શોખ માટે લોન લઈએ તો તેવું આપણે મોજ શોખ માટે લોન ન લઈએ અને આપણે જો આપણને કોઈ ઇમરજન્સી જરૂરત હોય અથવા કોઈ વધારે એકદમ જ જરૂર હોય કે આ પૈસા મને જોઈશે તો જ આપણે લોન લેવી જોઈએ. તો આ બાબતે તમે શું કહો છો?
તમારી વાત સાચી છે જેમ બને આપણે લોનમાં ના પડીએ તેટલુ સારું અને તમારી વાત તમે વાત કરી રહ્યા છો જેમ કે એ લોકો ફાઈનાન્સ વાળા વધારે પડતું વ્યાજ લે છે. એ દ્રષ્ટિ એ તદ્દન ખોટું જ છે પણ આપણે લોન લેવાની જરૂર હોય તો જ લેવી જોઈએ જેથી કરીને આપણે આ વ્યક્તિ આમ લોનમાં ફસાવવું ના જોઈએ અને મોટા મોટા બિઝનેસ લોકો એવુ વિચારે છે કે આ લોનમાં લોન તો એ લોકો મોટી મોટી લે છે પણ એ લોકો નથી ભરતા પણ આપણા જેવા ખેડૂત લોકો અને એ લોકોની લોન માફ થાય છે આ બાબત પર સરકારે વધારે પડતું ધ્યાન આપવું જોઈએ. આપણા ખેડૂત લોકોને આવી સહાય લે છે એ બાબતમાં આપણે લોન આપવી જોઈએ અને આ તમારે આ બાબતમાં તમારે શું કેવું આવે. લોન લેવી જોઈએ કે ના લેવી જોઈએ એ આપણે વ્યક્તિત્વ પર ચાલે છે. જેથી કરીને આ બાબત પર આપણે ઘણું ધ્યાન આપવું જોઈએ. તમારો શું કેવુ આ બાબતમાં? વધારે પડતું જ ધ્યાન આપવું જોઈએ અને જેથી કરીને આપણે આ બાબતમાં ના પડવું જોઈએ. તમારે શું કેવુ આ બાબતમાં.
તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા જે લોકો છે જે લોન ના કારણે મૃત્યુ પામે છે અને તમે જોવું જશે કે ઘણા લોકો એવા હોય જેે લોન તો લઈ લે છે. પરંતુ હપ્તા ન ભરાય તો તેઓ પોતાના ઘરે જીવન નથી ટુંકાવી શકતા તથા તેઓ પર્યટન સ્થળો પર જાય છે અને ત્યાં જઈને પોતાનું જીવન ટુંકાવી દે છે. જેથી કરીને તે પર્યટન સ્થળો પણ બંધ થઈ જાય છે અને તે પર્યટન સ્થળની છાપ પણ ખરાબ પડી જાય છે. તો દરેકે સમજવું જોઈએ કે તેઓ પર્યટન સ્થળ પર જઈને આવું મરી જાય છે તો તેએ આવું ન કરવું જોઈએ. જેથી કરીને જે બીજા પર્યટકો છે જે તમે જાણો છો કે અત્યારે સાપુતારામાં એક એવો કિસ્સો બન્યો હતો કે એક યુવકે લોન લીધી હતી અને જેનાથી પૈસા ન ભરાયા તે સનસેટ પોઈન્ટ પર જઈને તેને પોતાનું જીવન ટૂકાવ્યું હતું તો તેના કારણે સાપુતારા ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું. જેથી કરીને જે લોકો છે જે દૂર દૂર થી આપણે સાપુતારા હિલ સ્ટેશન ફરવા આવે છે. તો તેઓ બધા અટવાઈ જશે અને તેઓએ પાછું ખાલી હાથ વ્યુ જોયા વગર જવું પડશે. તેઓ કેટલા પૈસાઓ ખર્ચીને આવે છે અને તેઓ આવીને જો આમને આમ જવું પડશે. તો તેઓને પણ દુઃખ લાગશે અને આપણે એ પણ સમજવું જોઈએ કે આ બધું આપણા લીધે થઈ રહ્યું છે તો એ ખુબ જ ખોટું છે તો આ બધી બાબતે જો નાની નાની બાબતે ધ્યાન ના રાખશે તો ઘણા બધા પર્યટન સ્થળો એવા છે જે બંધ થઈ શકે તેમ છે. તો હું એવું જ માનું છું કે તેઓએ આ બધી બાબતોમાં ધ્યાન દેવું જોઈએ. અને ઘણુ ધ્યાન દે તો તે સારું રહેશે તમાર શું માનવુ છે? આ બાબતે.
હ આ વાસ્તુ તમારી વાત સાચી છે તો એકદમ આ બાબત ને અમે અમારા વલસાડ જિલ્લાની વાત કરી રહ્યા છુ જે માં તે વધારે પડતી લોન લેવાઈ ગયેલી હતી અને તે આજે મૃત્યુનું મૃત્યુનું અંત અંત અંત પર આવી ગયો હતો આ બાબત આપણે લોનમાં ના પડી તેટલું સારું અને આપણે આ બાબત પર જેથી કરીને આપણે આ વસ્તુમા ના પડે તેટલુ સારામાં તે લોન ટેન્શન અને તે વ્યક્તિ મૃત્યુના અંત સુધી તેનો આવા આવી રહે છે તે વ્યક્તિ આપણા ઘરનાનું એટલું બધું ટેન્શન રયે અને તે છતાં લોન લે વે. લેવાઈ ગય એ તો પછી એ બાબત તદ્દન ખોટી છે ને. એટલે આ બાબત પર તમારે શું કેવું? ધ્યાન આપવુ જોઈએ કે ના આપવુ જોઈએ.
તમારે અમે જેમ કીધું જે ઘરનાને પ્રેશર માં આવીને જે લોકો લોન લે છે અથવા ઘરના માટે જે લોન લે છે તો તેઓ જો મેડિકલ માટે અથવા કંઈ ઇમરજન્સી કામ માટે લે તો આપણે સમજીએ પરંતુ જે લોકો ઘરના ના જોય તેમના પાસે એક ગાડી છે તો એ બીજી ગાડી લેવા માટ તે ખર્ચ કરે છે તેઓ બીજી ગાડી જવા માટે લોન કરે છે તો તેઓ ખુબ ખરાબ વાત કહેવાય. અને તમે જોવા જાવ તો અત્યારે ઘણા લોકો જે લોનની સ્કીમ કરીને તેઓ ફરાર થઈ જાય છે તે તમે જુઓ તો ઘણા બધા લોકો છે જે મોટી મોટી બિઝનેસ લોનો લેવી છે અથવા ઘણી બધી બેંકા પર થી લોન અને તેઓ પછી બહારના દેશમાં જઈને વસવાટ કરી લે છે અને ત્યાંને ફોરેન કન્ટ્રીમાં જે સિક્યોરિટી છે ગાર્ડ છે તેઓ એમને પ્રોટેક્ટ કરે છે જેથી કરીને આપણે ઇન્ડિયનના જે સિક્યોરિટી જે આર્મી વાળા જે ત્યાં બી એસ એફ જે જાય છે તેઓને ઘુસવા પણ નથી દેતા ત્યાં અને તેઓને પ્રોટેક્શન આપે છે જેથી કરીને બેંક વાળા એ પણ લોન આપવા પહેલા વિચારવું જોઈએ કે આ બીજો પાછો પરત કરી ના પૈસા રિટર્ન કરશે કે ના કરશે અતવા તો તમે જો જાવ તો ઘણા બધા એવા કરોડોના ગફલાઓ થઈ રહ્યા છે જે અત્યારે આપણા દેશ માટે ખુબ જ નુકસાનકારક છે અને તમે જોવા જાવ તો ઘણા બધા એવા ઉદાહરણ છે. હર્ષદ મહેતા વિજય માલ્યા જેવા લોકો જે આપણા દેશના જોડે સ્કેમ કરીને જે નીકળી ગયા હતા જે તેઓ પરત ફર્યા નથી અને જેઓએ બેંક નું ઘણું બધું દેવું કરી નાખ્યું છે. અત્યારે જોવા જાવ તો ઘણી બધી બેંકો એના લીધે જ ડૂબી રહી છે. તેઓ ગમે તે વ્યક્તિને લોન આપી દે છે અને તેઓ લોન આપતી વખતે વિચારતી પણ નથી કે લોન આપવી જોઈએ કે ના આપવી જોઈએ તે લોન આપ આપી દે છે અને જેના કારણે ઘણું નુકસાન થાય છે અને તેઓ લોસ થાય છે જેના લીધે બેન્કો બંધ થઈ રહી છે અત્યારે અને બેંકો જે પ્રાઇવેટ બેન્કો છે. તેમના પાસે તેઓ શિકાર બનાવે છે તેઓ ગવર્મેન્ટ બેંક પાસે જતા નથી કારણ કે ગવર્મેન્ટ બેંક ઘણા બધા ડોક્યુમેન્ટ વેરફિકેશન માંગે છે જ્યારે પ્રાઇવેટ બેન્કો લોન લેવા માટે કોઈ વધારે ડોક્યુમેન્ટ વેરીિફિકેશન માંગતી નથી અને તેઓ એમ જ તેમને લોન આપી દેય છે તો તે અત્યારે તમે જોવા જાવ તો ખુબ જ નુકસાનકારક કહેવાય પ્રાઇવેટ બેંકો ધ્યાન આપવું જોઈએ કે તે એમજ લોન ના આપી દેવો જોઈએ તે બધા કાગળિયા અપ્રુવ કરવા જોઈએ બધા કાગળિયા અપેટ હોય તો જ લોન આપવી જોઈએ તમે જોવા જાવ તો અત્યારે પ્રાાઈવેટ બેન્કોમાં ઘણા લોકો એવું કરે છે કે ડુપ્લિકેટ કાગળિયાઓ બનાવીને આપી દેય છે એ તમે જોવા જાવ તો પ્રાઇવેટ બેંક ના કર્મચારીઓ જ ફાટી ગયેલા હોય છે અને તેઓ જ તેમને લોન અપવામાં મદદ કરે છે પ્રાાઈવેટ બેંકના જે કર્મચારીઓ છે તેઓ જો આવું કરશે તો ઘણી બધી બેન્કો અત્યારે ચાલી રહી છે અને લોકોનો વિશ્વાસ છે તે પણ તૂટી જશે અને બેંકો પણ બંધ થઈ જશે તો તેઓએ આ બાબતે સમજવું જોઈએ ત્યાં બધું ખોટું થઈ રહ્યું છે પરંતુ આ બધી બાબતે કોઈ સમજી નથી રહ્યું કોઈ આ બાબતે સરખી રીતના કરી નથી રહ્યું તો પ્રાાઈવેટ બેંકની વિશે લોન લેવી જોઈએ તે તમારુ શું માનવું છે
બ વાત વાત